હલો.
હેલો.
હા બોલ
હા તો શું કરે છે તું?
કઈ નથીક્કી કરતી તું બોલ?
અરે મેં પણ કઈ નહી કરું ઘરે જ છું.
નવરી બજાર
હોશિયારી.
હ ત્યારે તુજ છે.
તો હા ખબર છે કોણ વધારે મારે છો ત્યારે
મે સ્પીકર નહી હોતા હૈ ક્યા?
અરે નિ યાર.
ગુજરાતી તને આવડે છે?
હા બેન થોડુંક થોડુંક
થોડુંક થોડુંક બાવા હિન્દી ના બોલજે પછી.
હા તું પણ હિન્દી નની બોલજે.
ા ની બોલજે ની ના બોલજે અહિયાંની ભાષા નથી કરવાની આપડે.
અરે અરે બેન તું સુન તો.
સુન તો નહી સાંભળ
હા નહી નહી. તુ પાસન અને પાલ
શુ પાગલ?